હલો અવાજ આવે છે
હા
હા તો તમારે કેટલા ટસ્ક થયા છે હાલ
કોઈ પાંચ મ છે ચાલ છે
જોઈ લેજો કારણ કે ગ્રુપમાં મેસેજ આવે છે કે ચાર પાંચ દિવસમાં તમે તમારા ટાસ્ક બધા પૂર્ણ કરી દો એમ બંને ત્યાં સુધી તો કદાચ થઈ જ જશે પણ આપડે એકસો એસી મિનિટ કરવાની છે એટલે તમે તમારી મિનિટ જોઈ લેજો કેટલી થઈ છે કેટલી નહી
મારી હા એટલે મારી આ નંબર પર મારે એકસો ને દસ જેવી થઈ ગઈ છેલ્લા માટે એટલે મારે હવે બીજી ઉપસ્થિત તેર મિનિટ કરવાની છે
ત્યારે જોવવી પડશે એને જોઈ નાખવી
તોઈને તમે જોઈ લેજો અને તમારા ટાસ્ક પૂર્ણ થયા પછી પેમેન્ટ નો ઓપ્શન આવે તો તમે યુ પી આઈ ડી ભરી દીધી છે
ના એ ઓપ્શન એ
તો ઓપ્શન ન આવે તો પછી જાણ કરજો જેથી કરીને કદાચ ગ્રુપમાં વાત કરીએ તો ગ્રુપ વાળ કક કરે એમ
બદલ ચાલ
હમ હ કારણ કે પેલા બીજો એક નંબર હતો એના પરથી જે કોન્ટેક્ટ ન હતો ટાસ્ક દસ પૂરા કર્યા પછી પણ તો એ નંબર આજે આપ્યો છે જેથી કરીને નિના પર ટાસ્ક પાછળ નવા બતાવાય.
અચછા એ વાખવવી છે.
હા.
એ નંબર પર વાત થઈ ગઈ છે.
એટલે હા એ નંબર પર દસ ટાસક તો કર્યા ને પણ પછી આગળ પેમેન્ટનું ભરવાનું કંઈક નથી આવ્યું ને એનું કો નવા ટાચક આવ્યા કારણ કે હજી મારી પાસે પણ બે નંબર છે. અ એક આ યુઝ કરું છું તે અને એની સિવાય બીજો સામે વાળા વ્યક્તિ ને કાપીશ અને બીજો મારા મમ્મી નો નંબર છે. તો કુલ ચાર નંબર છે હજી કોન્ટેક્ટ
એથી કેવાનુ છે.
એટલે હવે અમા એના પી કાલે આખો દિવસ ફટાવી દઈશ.
ક છે
હમ હમ બોલો બોલો.
તમે જો તમને કજ તરફ પસંદ કરવા છ તો ગયા. ઉના આધારે પસ
અમ એવું તો તમે પેલા કહો પછો મેં બોલું.
એ જોયલા પછી પ પતરી પા બેટો મિત્ર મિત્ર એવો છે તઓ. જે શરીર પેટે
તમારો અવાજ ક્લિયર કરો.
તો મિત્ર એવો શોધલો આ વાત આવે છે. મિત્ર એવો શોધવુંમાં કર શખમાં પાછા શોધે છે. પ્રમાણે એક લણી અદભૂત મૂિત્રો અત્યારે મિત્રો પણ એવા મધા માટે છે કે કામ સાંપ ન ઉઠવા જાવય સાંપ ઉથે તો તો પલે કામ થાય છે ચાલો બીજા પ્રશ્ન ઝઘડા પછી મિત્રતા ફરી ગેલા શ કરી શકે.
હમ બેવી રીતના જવાબ મળી શકે.
કરી જ શકે કારણ જો મિત્ર અ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે તેમ છેઘડું તમે બે વિષયમાં જ પણ કોઈ ચૂસ કરવા ન આવે તો આપડે વિ ત્રણ જ ચૂઝ કરીએ. તો આપડે મિત્ર આપણા તગ પછી વ્યવસ્ત થઈ શ મિત્રમાં તમને શહેરથી વધુ શું કું.
મિત્રમાં મને સૌથી વધુ ગમે કદાચ કોઈ પણ મિત્ર હોય તો એને વ પડારી ગમે. કે જે આપણા ભલે જો ખોટું હોય તો એ આપણને મોફર કરી દે કે તો આ કામ ખોટું કરે છે અને સાચું હોય તો એ હંમેશા સાથે ને સાથે હોય ભલે પછી સામે કેટલા બધા ખોટા વ્યક્તિઓ હોય. તો એ આપડ સ ક્યારેય નહી છોડે તો એક વફાદારી કે જે આપણને ગમતી જ રહે.
તમને મોના પપ ગઈ જાય રારું બધ
શું.
ત તને હમેથી મોફત તમને કઈ કઈ કઈ જાય.
હમ.
તો તમે કમેન્ટ પા બોલાવા.
અ હું બોલાવું છું કદાચ ને મતલબ કે મિત્ર મને કોઈ કઈ જાય. કે તું આ કામ કરે છે એ મને નથી પસંદ અથવા તો કઈક પણ છે. તો હું હા એને થોડાક સમય માટે કહી દઈશ કે હાજ તારે જે વિચાર હોય તે હ પછી હું શાંત એલી બેસી ને બધું વિચારીશ કે હું કેવી છું કેવી નહી. એના પ્રત્યે હું નોટિસ કરીશ ને પછી મને લાગશે કે હા. હમાં મારી ભૂલ છે તો હું એ મિતટ્રને ફરી બું લાગીશ પણ જો એ મિત્ર જ મને ખોત લાગ્યો હતો નહી બોલાવો હમ તમે
એ ટપિક પ્ર
મિત્ર ને તમે આવું કઈ કઈ જાયમ ઉપ તમે એને બોલાવો
મિત્રો તો જોકે થઈ જાય તો સાચ ફખત ખબર હ છે કે આપડે પણ જોડી જ પરશ જે જે આ હોય છે આ ખ એટલે આપણને ડફરેરે જવા તો આપણને થોડો ઘણ ખ્યાલ કર આવવ જો તો કે આ સાચું છે છે હ જ પ્રાપ્ત થઈ જ તો સારામાં સારુ કેવાય હોય તમ તો એવું ક પ્ર એક સા સુ તો એક સાર મ્ર છડકો બધા
તો તમે જે હોય જે કોઈ પણ મિત્ર તમને કહી ગયું હોય તમને પણ જાણ હોય કે આ કાર્ય હું ખોટું કરું છું તો તમે એ કાર્યને સુધારવા માટેના પ્રયત્ન કરો છો કે પછી વારંવાર એજ કાર્ય કરતા રહો છે
સુધારવાનો પ્રયત્ન કરીએ જ છીએ પરંતુ થાય એવીું કે પરરીક્ષથિત કેવી બી થઈ જાય છે માણસ નું મન એટલું વિચલિત થઈ જાય તે સમય માળસને કેવું છે કે શું વોલવુ શું સ ના, એટલા માટે કે છે હ પેલું છે આપી છેું એને કારણ કે પોતે ભ સ્વચ્છ રહેવું અને ચેલેન્જ કરી દેવું, મમ વિ તારીખ કેટલા પદાટસ કાર્ય ચાલ વવનીસંગે ચાલ તો માણસ હોય અને એને કોઈ ફચત ચૂચ એ માણસ પાછો વિ વિદ્યાલનેદશે
હમ
ના કોઈ વાતાવરણ ચોતું હો ુનિવર્સિટી પછી શાંતિની વાત કરીએ, આ ટોપિક પર,
તમને ક્યારેક એવું થયું છે કે કોઈકને મનાવામાં, હા હા હું પ્રશ્ન પૂછું તમને બીજો તમને ક્યારે એવું થયું છે કે કોઈકને મનાવવામાં કોઈક દુઃખી થયું હોય એવું
હા એવું જ છે કોને મનાવતા નથીને આ છે
બરાબર
તો કોઈને મનામ કોઈને વ્યક્તિત્વ એવું કોઈને મનાવ એવું લાગે છે કે કોઈને બનાવ્યા છે ખરેક શની ગ એવું ક કદચ મનાને લાગે છે કે મ વાત છે. ઓકે બ
હમ હમ બરાબર છે બોલો બીજો ટોપિક હલો
ઓ
હા હું તમને પૂછું કે મૃત્યુ પછી નુ જીવન હોય શકે.
જીવનત્યા સુધી વાંચ્યો છે. પછી જીવન હોય છે. તો એમાં શપમ છે નર્દપન છે અ પહીથી એક કર્મ આપડે કરીને થઈ પણ પ્રત્યક્ષ કો અનુભવ કર્યો હોય એવા ઉદાહરણ તો આપણને મળતા જ નથી. પછી
હમ હમ હ બરોબર બોલો તો તમે બીજું ટોપિક.
બોલો બોલો
તમારો મિત્રો તમા માટે શું ખાસ કર્યું?
સું?
તમારા મિત્ર એ...
હા.
તમારા માટે શું કઈક આશ પડ્યું છે?
અ હા કર્યું છે, કેટલું બધું એવું છે, કે. અનએક્સપેક્ટેડ હતું, કે મને ખબર નથી કે મારા જીવનમાં આવું કંઈક થશે. અને એના થકી હું ખુશ થઈશ, અથવા તો ક્યારેક કોઈક મારા માટે આવું કરશે. એ વિચાર્યું નતું અને મારા મિત્ર એ મને. કર્યું છે, કે જે ફસ્ટ ટાઈમ મારા માટે બધું બેસ્ટ હતું. જોવા જેવું હતું, એ સમય મારા આંખમાં પણ આંસો આવયા છે કે ના. આવું ક્યારેય જ નતુ વિચાર્યું ને મારી સાથે થયું છે. તો સારા આવી વિચારજ છે, કે એને માળા માટે કર્યું છે, ખાસ બધું. તમારા માટે.
મળ્યો ને એ મેં કોઈને સમજાયું નથી. એ મને તો એવું કહેવાય કે લોટરી લાઈ તો પણ ઓછો છે, અમારા માટે વાત છે.
બરાબર.
એને બસ.
બરાબર. બોલો બીજો ટોપિક તમારી પાસે છે?
હમ્મ
તમને કે શહેર?
મને ગામડામાં રહેવું ગમે છે, અને. શહેર માં નહી કારણ કે, ગામડું એટલા માટે. કે ગામડામાં પેલું તો ભાવવું હોય છે. કે અંજાન માં કોઈ આવ્યું હોય ઘરે મહેમાન તો ભલે એ ઘરે ના હોય પણ બાજુ વાળા એમને બેસાડે. ચા નાસ્તો કરાવી જયારે એ સ્થિતિમાં એ જોવા મળતું જ નથી બીજું કે ગામડાઓમાં ગટર લાઈન ને એવું બધું નથી હોતું, હાલ અત્યારે સુવિધાઓ થાય છે. પણ જે જુનું જુવા ગામડ તેમાં બેસ્ટ કે માટીમાં થઈને મતલબ કે છોકરા મોટા થતા હોય છે. ને મતલબ કે નેચરની સાથે રહીને લોકો મોટા થાય છે. બીજું ક્યા મતલબ કે આવકારો ને બધું વધધારે હોય છે, એટલે ગામડું ગમે છે. સિટીમાં તો એટલું પ્રદુષિત બધું હોય છે.
તમને
હમ્મ
બરાબર.
બરોબર